હા બોલો મજામાં છો તમે
અ એમ બટું સારું છે ને કે
હા હા બોલો ના
બટું સારું છે બારીશ બીરશ પડે કે કાલે
નાા ના તો બારિશ નો મોસમ લાગેડા તો બારીિશ પડી રહી અમારા હહી તો
અહ આમ હાઈ તો કઈ પડતી નથી બઠો મોસમ ખરાબ છે અ બટો મોસમ થાય બારિશમાં પણ બારીશ જ ગીરતી નથી. અ એમાં પાંચ મિનિટ આવે છે, અને ફિર જતી રે તે કઈ કામનુ ન
એ આવતા તો મજે આઈરો પાણી હોય તડકો હોય પાણી.
ફાર્મર વગેરે છે, કે ને ફાર્મિંગ વગેરે કરે છે.
હા ફાર્મર કરે છે, અમારા એ બધા લોકો કરે છે. નહી છતા કરી છે, હમે હમારા એ બઠા જના સ્વતાથી કરવો હોય ને તો બિશરાની બી કરજ હોય
હા એયો એ એ સ્વ તાની સ્વતાની જો જમીન હશે ફાર્મર તો તો એ સ્વતા એ જ કરવું જો જોએ ખૂબ મજે એવું નફા બટાતી દઈ દે ને તે કઈ કામનું નથી પહી એ ફાર્મર સ્વતા કરે તો ખૂબ ભારી જે આપને અ સમજે જ બી કે એ નફો શું છે, ને તોતો શું થાય ને એ બધું આપને અ સમજેને.
અને ફાર્મર છે, તો તે નામે મરચા પણ પપઈ પહી કેલા પહી આપન તી નામે બઠુજ ઘઉ ખૂબ મેન મેન વસ્તુ આપન તિનામે પિકી શકે જે આપન કરી શકત
લઈ છે, કે જે પિકા હ આ હમણા તો આય બારિશનો મોસમ હા પન એવું થઈ જાય છે, ને આવડા અ બારીશ નો મોસમ એવો થાય ને કે પીકા ભી ની સારા આવતા એટલેક લોકો પન ગભરાય અ પીકા લય ને પહી એટલું બટું નુકસાન થાય ને પઈ એટલું કોણ કરશે માથા ન મગજ મારી એટલેક નફા વટાતી દે તે એ લોકો તો પાની હા એ પાની એ બા એ પાની જો પડ્યા લાગી જાય ને બારીશ વગેરે થયાને તો ખોભ ભારી કામ થાય જે સ્વતાના ફાર્મ
તો હા ગુજરાત મે તો તોરો આ ખુબ ચાલે
હા ઈ આજતો આ આપનું ધાન્ય જે પેરે ના ખાવાને બી આ થાય અને આપણ શું કરે આપણ જો પે ટેના તો મા જયારે અ ફસલ નીકળે તો ભાવ નથી મલતો એ એવા કિરકોળ કામા ચાલે છે. અને જયારે પીકા લગાડે ત્યારે બારીશ નહી આવતી ને પહી બારીશ આવે તુન નુકસાન કરી જાય યુ શા તો રેહને હમ એ બારીશ ડિગ્રી એટલું ટેન્સન એટલું એટલું કાઈ ટેમ્પરેચર હોય અને એમ કેમ પાંચ મિનિટ દસ મિનિટ જે બારીશ હવે ના એ જાસ્ત ટટેમ્ચર કરે એ કઈ કામની ન થી એ બારિશ જો દો કલાક બે કલાક તન કલાક જો આવે ને તો બઉ સારું થાય કે પિકા ને બી સારું થાય ને અને તે કેટલું બી કીધું તો ઊંચા ના પાણીના પીકા તો ખુબ ભારે રહે ને હ આ જેટલું કેટલું બી હેટાના પા આપણું બોરનું પાણી કેટલું બી દીધું આપણને તો, તે બોરનું જ કેહેવાય ને. એ બોલે ઊંચા ના પાણી ને વરદાન દે દે છે ને એટલે. તો સોના ત સુન સુનન સુનનુ કાય તિને એક. એક પ્રકારે એ, ધૈડા લોકો. હ ખુબ ચાલે હ એ પતા કેમ હડા મર ઉચા વગેરે એવા જો કરે ને, તો તેને પાણી ઊંચાનું જોય છે.
હા ના તે જ ના, આવું જ હવે પાણી બી પણ ટાઈમ ટાઈમ પે આ આપ પ જોએ.
ટાઈમ ટાઈમ પે આવજો જે જયારે જરૂરત હોય ને ત્યારે આવજો. એ ક્યારે બી આવે ને પોતે કઈ કામનું નથી.
હા.
જય્યારે જરૂરત રહેાય ને તો આઈ જાય. આવડા તો કેમે જેમ સા જૂન આવે, કે પાણી નું મોસમ ચાલુ થઈ જાય, પેલા લોકો કહે પેલા ધરડા વગેરે કે ને, સાત જૂનને પર્વ પાણી પડેમ, કયા તો તો સાત જૂને બી ને પડતો હતો, અને આવ આખો કલાક જૂન નીકળી ગયો ને તો બી પાણી નથી. એટલું ગંભીર પરિસ્થિતિ છે, ક
દાડામાં એક કલાક તો બી પડી જાય છે.
હા બઉ સારું છે તે એક દાડામાં બે કલાક એક કલાક બી પ ે તો બઉ હારુ છે. ને ગરમી ન બટો સીઝન બીજ, ગરમી બી ને લાગે. છે પાણી પડે તો.
હા.
એ પાણી પડ્યો કે એક પાણી મેં થોડું ગરમ થાય પ બીસરા પાણી મે કેમ, ઠંડુ વાતાવરણ થઈ જાય ને તો પઈ કાન વાંધો.
જાસ્ત પાણી આ તો પણ તે ભી ને કામનું. પણ પીક નની કરતા તો આડા પીક આપ લગાડ
આવડા લગાડેલા છે ને તો એટલે પીક હા આવડા નહી આવડા ના મો મે દેખા ગા ના તો પીકનને પાણીની ગરજ છે, એક પ્રકારે હા. પણ નંતર જો પડ્યા લાગે ને તે જયારે, આપણા શું કેહે છે. જૂન જ ઓગસ્ટ સપ્ટેમ્બર મે એ જો પાડે ના પાણી. તો તે કઈ કામનો નથી. એમ, અને જેનું બોર ન પાણી ભ છે તેનું તો ધકી જાય તેનું કઈ નુકસાન એટલું નહી થાય. પણ જેનું ઉચા ન પાણી હશે ઊંચાના પાણી ના પીતા હશે, હા હા.
કેતરનમે બોર કરેલું રહે પણી રહી.
હા રેજ પણ કઈ કઈ લોકોની પરિસ્થિતિ નથી તો કઈ. તે બોરવેલ વગેરે નહી ર રહેતું તો બાકી લોકો કપાસ વગેરે લગાડે છે ઉચ્ચા. પા તો એ લોકોનું તો હા એ લોકોનું તો ખુબ ખરાબ થાય. પિતા. ખુબ નુકસાન થાય તે ખુબ ખુબ એ લોકો ન ખુબ નુકસાન થાય, અ અને બોરવેલ છે ને તેનું બી નુકસાન થાય, જેની બોરવેલ છે તેનું. એટલું છે કે જેમનું બોરવેલ છે તેનું થોડું ઘણું
થઇ જાય છે.
હમ, એ બાકી લોકો જેનું બોરવેલ વગેરે નથી ને. એનું નથી થાયત, બટું નુકસાન થઈ જાય ને. અને એ લોકો તે તેજ પાણીના આશાપે બેઠેલા થાય ને
હા
હ કે પાણી આવશે ને પીકા મસ્ત થશે કપાસ આવશે હા સારો ભાવ મળશે એ આશા રે આશા લગાડીને બઠેલા રેત બટા પણ ને તેને થોડી માહિતી છે આપણા નિસર્ગનો શું આ છે બઠા અને આ ઝાડા બીડા બઠા તોડી લખ ે ને એટલે ક પાણીનો બોટો સ બદલા ચ્યો હ એ તો આપની પીઢી છે આગલી પીઢીને શું હાલ થઈ એ તો ભગવાન જા નહી કેટલો હાલ પાઈ અનેને એ એ બટા ઝાડા તમે તોોડો ઝડા આપ પણ તમે જે જેટલા ઝાડા તોડે તેટલા ઝાડા ભી લગાડો તો કેમ એ મોસમ બી બરાબર રહેશે પાણી બી ટાઈમ પે આવશે એ બધા ઝાડા કમી થઈ ગયા ને એટલે બટા પાણી નો બટો ગરબડ થઈ જ જ તે કઈ કામનું નથી પ તે પાણી
અને આપનું આપણ જે રે ને તો પણ બી આપના ખેતરમાં જઈ શકીએ તે જેમી શકે અમે તો એમ જ ભી ફેરાણી જજે
એને ફિરાની ખેતર મે જવાનું મજે કેટલું ભારે વાટે નહી ખેતર મે જય છે મસ્ત ઝૂલો ત એક ઝાડા વગેરે રે તિને તો ઝૂલો વગેરે બાંધી લ એ દેવ હા તેના પે બટી ને ૂલો ખાય ને કેટલી મજા મોજ મજા છે એ તો આવડા આવડાના પોર પોરાણને ગમતું નથી તે ખેતર જવાનું તે કરનું હમ આ આપના કાળા આપના જનરેશન તો અમે તો તર જાય ૂલો ઝલે અને કઈ ક ક કઈ કરેલું છે એટલું મજા ખુબ મજા કરેલ છે અને સ્વતાનું ફાર્મર તો સ્વતાનું ફાર્મર કેવા એ ત જે જમી શક કે બીસડાનું ફાર્મર કીધું કેટલું કામ ત આપું હક્ક તો ન દેખડી દેાડી શકતા સ્વતા ન કેમ રહે કે સ્વતા જાય મસ્તી કરે મોજ કરે
હમારા એ તો બધા લોકો ખેતર મે જજ
ભાઈ બધા લોકો બધા લોકો જવું જોઈ કરવું જોઈએ તો સમજે ને આપણે તો ખેતરમાં શું લાગે છે એનું એ હા
તો હમણાં પેલા આપણા દયડા લોકો હતા તે કરે ખેતર મેં કામ
હા એ બટા પણ એ બટા બેટા મહેનત કરે ને આપ
તેને તે ઘામ ઘાાઈ ને તેને માલમ રાાય રહે કે ખેતર શું આવાજ શું ને તોું પણ હાવડાના લોકોકવઠા કઈ નહીજે બસ ફક્ત તો મોબાઈલ મોબાઈલ મોબાઈલ
એ બારીિશ બરશ હા પાણી ન મોસમ થાય ને તો ભારી કામ થ હમ એ પાણી પડતો નથી ક પ બઠવું ખરાબ પીકા જાય ને
પીક લગાડ તો કઈ
હા અને કેમ છે નફા બટાતી દીધું પ તે કહે કે તે નુકસાન થઈ જાય અને પીકાવળા આવતું નથી તમને એમ દેશું
તે બી એક તે બી એક આપના શેકરી લોકોની કરતા તે બી એક મોટું ટેન્શન એ કે ઉકશે તો આપ કઈ ખાસું
હા તેજ અને દેખો જો ફાર્મર વગેરે કરાવ નં તો તમે ખાસું શું
છું
ઠીક હે અ દ હા સો પરસન્ટ મેથી જો નવવદ નવદ પ્રસન્ટ લોકો ફાર્મર કરતા હોય તો વાત જો દસ પર્સન્ટ ન કરતા હોય તો ઠીક એ પણ જો તમે નવ પસ નહી કરતા હોય છેને દસ જ પર્સ લોકો જે કરતા હોય છે તો તે આપને થોડી કંઈક મળશે એટલા વાત બઠાએ ફાર્મર કરું જોઈએ ખરી વાત તાર તો
હા તે જને બે ઠા લોકો એ ફાર્મસ કરવું જોઈએ તે બી કઈ આપ પીકડત તો તે આપના બજારમાં આવે છે
હા તેજ બઠા લોકો એ ફાર્માર કરું છે તમે કો બઠા લોકોનેખ બોલો અ સમજ બ મોટી વાતે સમજ દો મને સમજશે તે લોકો બી શું રે આપણા ફાર્મેસતાને બી સમજ છે ને તો તમે બી જાણકારી દો તો તને માલુમ માલુમાત પડશે ને ચાલ છે ભાઈ ચલો હા.